હલો.
કેમ છો?
આ હઅ તો કાંઈક
મજામાં છો હવે.
એટલો બધો મોબાઈલ દેખ્યો તમે કેટલા કલાક મોબાઈલ દેખે છે.
મોબાઈલ દેખે છે તમે?
ના ના દેખે છે કામપુરતો દેખે છે એઓ ખૂબ નહી દેખે છે.
દેખે તો દોળા ને હ દોળા ને ત્રાસ થાય ને.
એમ બધા લોકો હમણાં મોબાઈલ માં જે
હમ્મ બધા લોકો ને હમણા એયોમ નોર્મલ વાટત તે મોબાઈલ લીઓ.
હા મોબાઈલમાં જે કાઈ જ નહી બસ આજે દે પોતા ઇન્ટરનેટ ભટકમે ચાલી રહી
ઈયા આ એનો જ બઠો પરિણામ
મનું વિજારાગેતા મેં મોબાઈલ કેટલો દેખત કેમ કે બઠા લોકો હમડા
હા તે તો છે જ અને કેમ છે મોબાઈલ જાસે દેખાના પરિણામ બી ખૂબ થાય ને.
હા પરિણામ બી ખુબ થાય તેનાથી આપણા ડોળા આપ આપણા આજાર ઊભા રહે છે.
કેટલા આજાર ઉભા રહે છે ડોળા નો હૃદય વિકાર નો સ્મરણ શક્તિ કમી થાય. નાના પોરન નો તો કેટલો ત્રાસ તે.
આપનું જે સારું આપનુ શરીર જે સારું રેને તેને આ મોબાઈલ બી
હા સંતુલન બધું ખરાબ કરે છે શ શરીર નું.
હમ્મ.
હ.
અને કેમ છે એ મોબાઈલ જાસ્ત દેખામાં પે કેમ છે બધા આચાર ઉભા રહ બટું બટું જે શરીર નું બટું સંતુલન ખરાબ કરે છે બધા હમ્મ.
ડોળા નો વિકાર આપણા તેનાથી આપણું પાટ દુખો જ પછી ડોળા ખરાબ થ ખુબ ગ મોટ મોટ આપ આજાર ઉભા રહી છે
ા હજાર રૂબારે રુદયવ ખાન ન બ જાર ઉભો રહી શકો ખુબ જ મને દેખાણ ગ તો ખુબ જ આજાર છે તેના
તેનેહી
હા અને એ આડધી આડધી રાત્ર રાત સુધી મોબાઈલ દેખાનું એના ડાર્ક સર્કલ થાય ને ડોરાને હેટા ભાઈ કેટલા પ્રોબ્લેમ છે ફેસે બટા ચેરાની એ ખરાબી કરે છે સ્કીનનો મોડાનું મોડા હ મોડું બી ખરાબ થાય તેના મે મોબાઈલ મુે અને એ નાના નાના પોર્યાને તો કેમ છે પ આપણા પહેલે તો કેમ છે જે વૃદ્ધ લોકો રહે ને જે ધૈડા લોકો તેમને ચશ્મો લાગે તેને આ એવો આજાર હતો કે તેને હા તેની વય થઈ ગઈ તેને દેખાવાનું મી થયું તો તેને ચશ્ લાગ્યા આવડા તો નાના નાનારાક થી ચશ્મા લાગી રહ્યા બેબે બેબે વરસ ના રહો કે તન તન વરસ ના ક
અને નહી અને વય થોડા તો નાના નાના પોર્યા થતા જ બરોબર આપના લોકો મોબાઈલ લે છે સવય પણ લગાડે છે આ પણ લગાડે છે
આપણ લગાડે એવું છે ને અને કે નહી હા જમતા નથી તો મોબાઈલ દેખો હા ગુચ્ચુપ બચતા નથી તો મોબાઈલ દેખો હા એ બધી સવાય આપને આપના કથી લાગી રહી એમનેી નાના નાના બરાને આપ અને આપ આપનો સેન્ટિસ સાજ કઈ છે એ એટલે કેટલા વસ્તુજ એવા અ
મેન્ટલ અને પાાયસોલોજિકલ ખૂબ ઇફેક્ટ થહી થવું એ મોબાઈલ નહી દેખવું જોઈ એ
અને કેમ છે આપણા સાયન્ટિસ્ટ ખુબ આગાડી જઈ રહ્યા ને તો એટલે કેટલા કેટલા વારી વારી અ ખેરણા રમકડા કાઢેલા છે તેને
પ્રત્યેક ની જોડે મોબાઈલ પ્રત્યેક ની જોડેલ બધા લોકો
નાનાપોરાની જોડે તમને મુંબઈ સપડશે યાર અને તેને તમે નાના હ અને નાના કોરાને તમે વિચારો કે યુ એપ કઈ છે કેવ એપ કઈ છે વઠા માલુમ ના મોબાઈલ ના બું ફીચર્સ માલુમ છે જે આપને સમ નથીને માલુમ છે મોબાઈલમાં ક થઈ કે લેરે ભોજ એક જરા મોબાઈલમાં શું થાય
તિનામેી મોબાઈલમાં કેમ છે એક પરિણામ સારો બી છે દેખાનો વ્હાઈટ ભી છે તે નામે ખરાબ ભી છે પણ તેનામે ત્યાં આપણને શું લેવાનું પણ ટાઈમ ટાઈમ પે મોબાઈલ દેખવાનું
હા અને તે કેમ છે થોડું અને દેખા દેખા ી હા તમે તો તમે અડધો કલાક ભી દેખો તો ખુબ છે તમારા કરતા તમે જો એક કલાક બે કલાક સુધી મોબાઈલ દેખે તો તે ખૂબ ખરાબ છે
હમ
હાનિકારક છે તે મોબાઈલ
મોબાઈલ નહી દખું જો હ મોબાઈઇલથી કેમ કે ડિપ્રેશન મે ભી જતા ર
હા ડિપ્રેશનમાં હા અને એ મોબાઈલ એવી ચીજ છે ને ખુબ ખરાબ ી છે ને જેટલું દૂર મેલે ના તેટલું સારું હા એ એ મોબાઈલ ની જે ટલું દૂર મે લ તેટલું મનસ ની કરતા હારું છે અને હા એ જો મોબાઈલ ની એકદા લત લાગી ને તમને તો પ ખુબ ખરાબ કામ છે
હમ
એ અડધી અડધી રાત્રે હા શરીર ન ભી સંતુલન બિગાડે ને તે અડધી અડધી રાત્ર મા મોબાઈલ દેખે અને પ નવ દસ વાગે ઉઠે ને પ ું ને એ મસ્ત આ રોજ
અને મોર બી એમ સ્વિમિંગમાં જેમ ખુબ ખરાબ લાગે રાત ભરીને મોબાઈલ દેખનો
એ મારું એવું કહવું છે કે તમે તમે જારે સુવાન જાઓ જ ના ્યારે તમે મોબાઈલ દ ેવાનું મોબાઈલ થી તો કેમ છે મોબાઈલ જો જોડે તો એવું વાટે છે કે આવડા મોબાઈલ થોડો ટાઈમ દેખેલોને પણ નીંદર લાગશે નહીં લાગતી
લાલચ લાગી જાય છે
હા લાલ જ છે આ બીયોગ એને
કમે દેખુંજો એ મોબાઈલ પણ કોણ સમજાવે છે આ દુનિયામાં કઈ દસ લોકો તો નહી મળે કે પણ તેને સમજાડી શકે કારણ દુનિયા તો કેટલા લોકો છે
એટલા બધા લોકો છે અને એટલા બધા લોકોને તેનું તેનું સમજમાં આવું આવ એ બધા લોકોને સમજમાં આવે છે ને તો કેમ છે દુનિયાનું ી જગનું તો ખૂબ ભારી થાય એ લોકો વઠાણ
હમ
હમ એ નાના નાના પોર ને બી આપ આપણને સવાય લગાડે ને આપણને બંધ કરીે ને તો એ નાના પોરે મોબાઈલ દેખવાનું બંધ થશે
હા
પણ એ જેને સમજે તેને
સમજે આપ બી કોને સમજાવડી શકતું નહી ના
હા અને એ કેમ છે આપને કેવા ગ તો એ લોકો કઈ બી બોલે છે એવું કઈ થાય છે એમ કરતા કરવાનું જાગૃત કરવાનું એવું નથી કરવાનું તમે જાગૃત પણ કેમ છે અ
તને બોલી શકો છો
હા તે કેમ છે હા ઘેરના લોકો ને તમે બિંદાસ બોલો કે તમે મોબાઈલમાં નથી દેખો એમ કરો કરો એમ તેની અને તેના કેટલા રોગ ઉભા રહે કેટલા પૈસા લાગે છે આપણ આપન હા આપણ સેવિંગ કરે છે એક એક રૂપિયાની અને પા પૈસા વાજ કામને જો વેસ્ટ થતા હોયશે તો તે શું કામનું તમારું
પણ દવાખાના માટે જયા કે પૈસા જ જોઈએ
હા કેટલા કેટલા પૈસા લઈ લેજ એટલે મ ભાઈ આપને આપના શરીર ની કાળજી લેવાનીને તો બટું સારું થાય અને આપ જો આપણા શરીરને કાળજી નહી લેવા તો તે ખરાબ જ થશે ને
પેલા કારના લોકો તો
હા પેલા હા અને કેમ છે આ એવા આજાર થ જ ને પ તે જે મરણ પાાવતું એ કેમ છે પેલા તેની વયોી વય બી ન થતી એટલી જે ઝગડાવીને થતાટલે એટલે એ ચતાારીસ અને પેલા કેટલા છે સો સો વર્ષ નાને અહીંશ અશ નવદ નવવદ વરષ થઈ જાય ત્યાં સુધી તે ધૈડા બેઠેલા રહેહી અને આવડા નવજીીવાન જતો રહેે છે એવું હા એ બું એના જ પરિણામ રહી છે આજાર ઉઊભા ર જેની મળેને
અને હડા મોબાઈલ ન પરિણામ હજ ખુબ ગંદી સમય લાગી રહી હો લોકોને લોકો મુજે મોબાઈલ મેં સારું નહી દેખતા ઉડના દુનિયાના લોકો
હા તમે તો સારાની કામ ની કરતા કરશતું તો ખુબ જ ભારી એ અને તમે જો વઇટ કામ કર છો તો તે તમારા કરતા ખુબ ખરાબ છે એ વાત તો ખરી
તો મોબાઈલજ આ એવી ચીજે ના ખૂબ બંધી ચી કે આપને સારી આપણે હા અને આપને અને આપને શું વા જ કે મોબાઈલ આપ દ રાડા દેખ દીધો આપ તો નહી આપ કલાક મોબાઈઇલેખ્યો તો આપને શું વાટા નહી નહી વય દેી લોઉોડો વય દેખ આ એક બી લાલ જ લાગી જાય છે આપને
હમ અને એ કેમ છે એ ટાઈમપાસ ની કરતા મોબાઈલ છે એમ આપ એ માટે અરે પણ ટાઈમપાસ નથી તે તો તમે તમને તેનો તમે તેનો સારો ઉપયોગ કરો તો તમને સારું એ કેમ છે એ હા એ સોશિયલ મીડિયા પે દેખા કઈ કઈ રિકમો દેખતા ફિરે ને એટલે કઈ એને
જાસ્ત થઈ જાય છે
હા આવડાના જનરેશનમાં જાસ્ત જ છે અને આપના જનરેશન માં એટલું છે તો આગલા આગલા જનરેશનમાં બી એનાથી વધારેચ હશે
પોર્યાને બી છોટા છોટા પોર્યાને બી બધા લોકોને આપના ઘેરના લોકો ચસ્ટમાં લાગે છે તેમને લેપટોપ લઈ દે અને મોબાઈલ લઈ દે ટેબ લઈ દે છે
હા મોબાઈલ ટેપ એ તો હા એ અને એ ચૂકનું છે અને એટલા નાના નાના પોરેની મોબાઈલ ની શું ગરજ આપી આપની પાસ છે તે તમે દસ પંદર મિનટો આધા કલાક અર્ધો કલાક દો ને તે ખૂબ હારું દ તો તો કેમ છે ઘર એક મોબાઈલ રહે તો તે એક વ્યક્તિ મોબાઈલ લઈ લઈને ફિરે તો કેમ છે નાના નાના પોરાને બી દેખાને મો હા અને ટાઈમ જો આપ પણ તેને અડધો કલાક એક કલાક એટલું એટલો બી દીધો ના દાડા ભરમે તો ખૂબ છે તે નીકળતા
મોબાઈલ એક ગંદી સવય નહીં પ્રકારે ગંદીજ ખૂબ જ ગંદી છે
ખુબ છે એના રોગ ભી ખ વાર હે ને અને કેમ છે ઈનાે બઠ્ઠી વ્યવસ્ આપણી જે શરીરની જે આપણ કાળજી કરે તે બી બધું યાદ પડી જાય છે કે આપણ પેલે શું કરતા હતાા ને આવડા શું કરતા
હા શરીર ભી એટલું ખરાબ થઈ જાય છે ને તો આપણી સ્વાસ્થ્યની પૂરી હાલત ખરાબ થઈ જાય
હા સ્વસ્થ્ય ની પૂરી હાલત ખરાબ છે અને એના મળે બઠો દવાખાનો ભરાનોને પઈ પૈસા વગેરે એટલું બધું સેવિંગ કરત ને આપ કા ભરી દે તો તે કઈ કામ ન નથી તમે બી કો બિશ્રણ ન કે હા તમે શીખાડો મિશ્રને સલાહ લો જે સાંભળેતી તેને કે મોબાઈલ કમી દેખો હેમ હા હા ચાન્સ